હાલો.
હાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ મજા ઓ ઓ મજામાં એકદમ.
હા.
તમે કે મજામાં થયા છો
હ બસ ઠીક છે હો પતિ ગયુ બટ.
બરોબર પછી બપોર જમવાની તૈયારી નહી કરવાની
ના એટલેમાં ટિફિન બની જાય ને એટલે બધું પતી જાય ખાલી એટલી જ બનાવાની રે બપોરે.
બરોબર હા તો અમારે બી હવે ખાલી રોટી બનાવવાની છે. ટિફિન બધાને સવારને ચાલે છે હા. પછી તાલી રોટલી બનાવવાનું છે રોટલી બનાવાનું છે હા તો હું એમ કહેતી. તમારા ત્યાં બેન તે બેબી આવી છે. તો એમ થાય. કે એનું ખાવાનું આમ કે બે ત્રણ દિવસ ત્યાં છેને માનું ખાવાનું નથી આવ્યું હજી તો એમ કે જે આવે તો એ ઉપર નુ દૂધ સારું કે પછીએનિ મમ્મી નું ખાવાનું સારું
આમ તો મમ્મી ને જ સારું જો સારું રહે છોકરાઓને તો માનું દૂધ તમાર સારું રહેે.
મારી વાત સાચી છે મેકીઘુ તો પછી. હા એ છે પાજકા જો ને બધા પછી એમ થાય કે દૂધ આપી દેને પાવડર પીરાવી દે બધા કરે ને
હા બરાબર તો છે એ તો છે હા હા બરાબર.
તો એ બધ સારા નઈ ને છોકરાના વિકાસ માટે.
ના સારું નહી છે તો માનું સામાન તો એકદમ બેસ્ટ કેવાય
હા એ જ હા ને પછ. જે અંધારો જેટલું જાય પેટમાં એટલું આ તો પછી આપને એમ થાય. તે બોટલો ભરીને આપે આપીએ એ તો આપ. ના આમ થાય ને કે આટલું કીધું મારા છોકરા નામતો ક્યાં આમાર. પલ્લુ પાલવ ઢાંકીને આપે છોકરાને ખવરાઈએ આપે તો ખબર જ ના હોય ને કેટલું ગયું એના પેટમાં છોકરાને હા તો એ જ હા તે એ જ કીધું હવે આજકાલ હા આજકાલની જે બધી છોકરીઓ એવી છે ને માઓજી બને તો કે ના પોતનું પી ખબરાએ તો કે અમાર વજન વધી જાય તો આપડે જમમાનું વધારે જોયએ ને આપને જમવા વધ દર ભાવે ને છોકરા આપડે ધાવતા હોય આપડમાં એટલે તો એમ છોકરીઓ સાલી નથી. નથી માનતી એ કે ના કે અમાર વજન વધી જશે જાડી થઈ જશે અને એમ કરીને પણ જે એમ થાય કે માનું જે ખાવાનું મળે એ તો બધાથી સર્વોત્તમ ને કેટલું તાકાત વાળું હોય પાછું.
હા તાકાત વાળું જો હોય ને તો નાવતું હોય તો જો ખાવું પડે એ બધું આપડે ફરક લેવો પડે એવો તો ધાવણ થાય એવું.
હા એજ એજ ને પાછું તાકા વાળું ખાવાનું બધું કે અ અ આપડે તં જોય ને બાજરી ને બધું એ ખાઈ ખવરાવે ને આપ એ લોકો તો ઘી વાળવું ને બધું. તો કેટલું બધું આપને જડે આપડે એ જ આપે ખાઈએ તો આપડે છોકરા ને બધું મળે ને આપડા
હા. બધું જ હોય સુવા હોય બધું હોય ને બધું ખાવું પડે ગુંદ ને બધું હોય. હ ખવરાવે ને ઘી બધું એ હા. નાળિળ પણ સારું હો. ધાવણ ઓછું આવતું તો નારિયળ પણ સારું એ પણ ખાવાથી પણ ઘાવણ થાય.
હા એ તો એ છે નારિેયેલ ને પાછા બાજરીના રોટલા બનાવે ને એ કે બહ સરસ એ તો બધા કે છે. હા પતંજલિ વાળા હમ્મ પતંજલિ વાળા બાપા છે ને રામદેવજી બાબા એ પણ એ જ કે છે એ કે કે બા ઉપરનું તો કઈક છોકરા ને ખવરાવુંજ નહિ કે જ્યાં સુધી મા નનું ધાવણ હોય પૂરું પડતું ત્યાં દિવસે જેટલા દિવસ આવે એટલા દિ કોકને સાત મહિના હોય કોઈકને બાર મહિના સુધી આવે પડ્યું. પણ તો એજ ખવર આવ તમે પીરાઓ માનું દૂધ જ
ઘઉની રોટલી પણ સારી નહિ એટલી બધી હ ઘઉની ઈ મ છોકરા થોડ પેટમાં તકલીફ થાય થોડું ભારે રે છોકરાનું પેટ ઘઉં ની રોટલીથી બાજરે જ. ખાવરાવતા હોય બધા.
એટલે પાંચ છ મહિના સુધી બાજરો સારો. પછી એમ થાય કે આસ્તે આસ્તે રોટલી ખવરાવે તો ચાલે પછી તો છોકરાને છ મહિના.
હા પછી આપડ પાવડરને એવું પણ ખવરાઈએ ને છોકરાઓને
હા એજ છ મહિના પછી આપડે ખરાઇ એ ને છોકરાને એટલે ચાલે.
હા એ ભાત તો પીસી ઈ નઆપીએ થોડાક પેલા ઉપરનું ડાલ ચઢાઈએ એનું પાણી પા પાાય
હમ્મ હા ક રાગી આવે છે. રાગી પણ ખવાઈ શકીએ હા અમે પેલા આમા છોકરાને મને ખબર નથી નથી ખવરાવ્યુંહવે તો મોટા થઈ ગયા અમારા પણ હવે આજની જનરેશન. ત બહુ બહુ ધ્યાન રાખી એાય કે છોકરાઓને રાગી
લાગે હા એ સારું હા સારું ર બધું મખાના છે બધ તો એ બધું આપડે સારું એ દૂધ થોડુંક ચમચી જેટલું આપી દે ને સારું રે. હાડકા મજબૂત થાય છોકરાઓને ને બધું રીતે સારું રહેે.
હમ્મ એમ શરીર ના છોકરાના હાડકા પણ સારા રે
હા પેટ ભરેલું રે એટલે શું તું રે બિચારું રો રો ના કરે પછી એમ હમ્મ. હમ્મ અને રાતે તો માનું જ સારું રેતા પણે
હ એ તો છે જ.
ખવરાવાય બાર નું.
હા એ વાત સાચી ને આપડે ક્યાંક બારે જવું હોય તો કેટલી ચિંતા થતી હોય એમ થાય કે માનું દૂધ ના હોય ને એમ થાય કે બોટલ ને લઇ જવાને ગરમ પાણીમાં ધોવો ગરમ પાણી કરો પછી પાઉડર મિલાવો ત્યારે હા બહુ તકલીફ થાય તય બધે છોકરાને આપડે આપીએે. રોતું હોય તો પછી કેટલી વા સુધી રોવે પડી ને એવું બધા દાદી લોકોને બુમા બૂમ કરે જલ્દી કરો જલ્દી કરો. આમ તો હા છે રેવાય જ નહી હમ્મ. ત્યાં તો આપણું પોતનુ હોય ખાવાનું તો ચાલો ફટ લઈ ઈ ખવરાવી દઇશે તો ત્યારે દૂધ ઠંડુ થાય ને પછી છોકરાને આપે આપીએે. તો કેટલો ટાઈમ નીકળી જાય સાચ સાચી વાત છે જોઈ ને થાય કે ના ના ભગવાન જે કરે એ બાકી બધા ને
હ બીચારા ઘણા લોકો પણ એ નથી હોતો ને હોતો નથી બીચારા ને જન્મથી બીચારા ને હા માનું મળતું જ નથી એને બચારું એ કેટલી તકલીફ પડે બિચારા એને તો એજ ને ત્યારે જીવ બળી જાય કોક ના જોઈ એ ને આપડે તો
હ એક તો આખો થેલો એનો જ ભરેલો હોય પાવડર ને ગરમ પાણી ને એને બોટ થેલો ન કેટલી ટાઈપની બોટલો ગરમ પાણીની બોટલ ઠંડુ કરવા દૂધ ને બધું નાખી થાય કે
હા બધુંને ચોખ્ખાઈ પણ રાખવી પડે ચોખાઈ પણ જોઈએ ને બધું જોઈએ.
જોય ને હા તો ત્રણ ટક જે દૂધ પી એટલે ગરમ પાણીમાં એની બોટલો ધો વાની હોય ગરમ પાણી ના કરેતો સ્મલ કરે ને છોકરાઓને નુકસાન કરે પાછું.
હમ
એ બહું કાળજી રાખવી પડે તો છે જ મે કીધું પૂછી જોવ કીધુ. શું સારું એમ કરીને કીધુ પૂછ ફોન કર્યો તો કીધુ
હા તેને કેવાનું કે એમ ના કોઈને નથી એવું ના એમ તો પછી તમારે એમ કેવાનું કે જમવાનું થોડું વધારે રાખવાનું ખાવાનું એ ખોરાક જે ધાવણ થાય એવું ખોરાક લેવાનું તારે કહીએ આખો દિવસે ખા ખા થોડું કરે જવાનું પેલું જે નારિયેળ એ પણ ખાવાનું ગોળ સાથે ખાવાનું. એ સારું રે એમ ને પેટ ના દુખ એટલા માટે સવા ખાવાની એટલે છ શું પેટ પણ ના દુખે એવું બધું જે ગમે તે ખાધું હોય ને તો સાવા પણ લેવાનું ઉપાસના ઠેકાણે
કઈ નથી
હા સવાનું પાણી પીવાનું સારુ રહે એમ
એ જ પછી જાય તો સુવા તો છે જ એ તો એના રૂમમાં જ રખાવી દીધી છે બોટ સુવાની ને શેકીને કે જયારે જાવ ત્યારે લાગે ને તો એ સુવા થોડીક ચાવી ને ખાઈ જવાની છોકરા ને પેલું ના થાય વાભી ના થાય એ તો ખાવા પીવાવામાં તો બોલુ આમાં તો એની સાસુ બહુ સરસ જ રાખે છે એટલે એમને ટેન્સન નથી પણ એમ થાય ને કે જે બે ત્રણ બે કોક ને બે દિવસ સુધી ના આવે પછી આવે આસ્તે આસ્તે ખાવાનું ને કોક કોક ને એ પાંચ છ મહિનામાં આવી જાય
એ તો પછી ડોક્ટર એવા ટીપા આપે ને થોડાક એ એટલે એને વાંધો નથી આવતો છોકરાઓને કોઈ બે દિવસ ના આવે ને માને તો વાંધો નથી આવતું પણ ડોક્ટર આવે ટીપાં આપે તો ચિંતા નથી રહેતી બે દિવસ ઉપર જાય તો પછી ચિંતા જવું રે હા
છે જ ને કોકને પાંચ છ કલાક પછી આવે હા તરત જ આવી જાય કોકને પાંચ છ કલાક પછી આવે એટલે હા એ તો છે જ તો તો વાંધો ના આવે બરોબર બીજું શું કો છો નવા જુની શું કરો છો હમણાં
હ હાલ ઘડી કશું જ નથી અમને તો ચોમાસું ચાલે છે એટલે શું એ કામ વધી જાય ચોમાસામાં થોડું ઘણું
નીકળે ની કે ચલો કપડા બારે ઉકાવું પછી વળી વરસાદ પડી હોય તમારે એવું થાય છે કોઈ દિવસ કપડા સુકાવી ને અંદર આયા અને વરસાદ આવે એકદમ થી
તે ઘણી વાર થાય પણ નાના છોકરાને જો ને એ કપડાં કેટલા બધા હોય નાના છોકરાને સુકવાના તડકામાં થોડા સુકવવા પડે તો સ્મેલ કરે આખું
સ્મેલ કરે હા એ તો છે જ પછી નાવ સુખાય તો પ્રેસ કરવી પડે. ચલો પ્રેસ કરો તો ગરમ ગરમ પડ્યા હોય એ હીટર રાખવું પડે ઘરમાં
જારે બાળોતાથી જ ભરેલા હોય દૂર ગ તો સુકવા માટે
હા એ તો છે જ બરોબર હા. બસ કઈ ની બસ એ શાંતિથી બાપોરે જમવાની તૈયાર કરી ને એ મેન મને આજ મારામાં જ પૂછવું હતું. કીધું પૂછી લઉ તમને એ ને હા એટલે આ માટે ચાલો તો ફિર ફરી મળીસુ.
હા.
ગાડી અને